હમ્મ, હાલો. બોલો જમી લીધું?
હા, અબી જસ્ટ પાંચ મિનિટ થઇ જમી ને ઉભો થયો.
હમ્મ.
જમીન બહાર જ નીકળ્યો તો હાથે નતા હતા હુકાયા હાથ ધોઈ નીકળ્યો જમીને. બહાર જ નીકળ્યો ખાલી ઘરની બાર પગ જ મૂકીને તારો કોલ વાગ્યો. બોલો શું? તમે જમી લીધું.
હોવ જમી લીધું હવારના ટિફિનની તૈયારી થઈ. કઈ બધું જ કમ્પલેટ થેલો.
શું જમી.
પાસ્તા.
હે. જમવાનુ વસ્તુ છે.
હા, તો મને નથી તો ગમતું રીંગણ બટાકા બનાયુ તું આજે.
અચ્છા.
એટલે કસ શાકમાં ખબર નથી પડતી મમ્મી કે લે રીંગણ બટાકા બનાાવ દઉં જે જે ખાવું હોય ખાજો કે. તેમાં બેન આઈ તી રીંગણ બટાકા બનાવી દઉ છુ. તો જેન ખાવું હોય કાજો ના ખાવું હોય એ ના ખા કે કંટળો આવ. સુક શાક બનાવું કશી ખબરની પડ
જેદિત્ય.
માં મમ્મી.
હમ્મ હ તો પાસ્તા કોને બનાવ્યા તમારે જાતે બનાવ્યા પછી.
બે નાઈ ભરી કે શું મેં બા બાફીને રાખ્યા ત બધું કામ ભરવારી.
હમ્મ.
અને માં બેન આઈ કે શું કરું મેં કીધું શું કરું તારે આવું બનાયું છે.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
મે કીધું પાસ્તા બાફીને રાખ્યા છે બનાવા હોય તો હું બનાઈ દઉં તો કે તુ રેવા ડે હું બન બનાઈ દઉં છું પછી મે બીજું કામ કર્યું એણે પાસ્તા પાસ્તા બનાયા પછી સવારનું ટિફિનું કમ્પ્લીટ કરી નાખ્યું.
તો વાઇટ સોસ પાસ્તા બનાયા હતા?
ના એ તો મને જોઈએ ની ગમતા.
કેમ નઈ ગમતા જોઈએ.
નકરું ના.
કેમ ના?
હ, સાદા બનાવે છે ને જ ગમે મને સ્પાઈસી ગમે.
સ્પાઈસી તો મને બી ગમે છે પણ એ બી સ્પાઈસી કરવા હોય તો થાય.
થાય પણ મને વ્હાઈટ વ્હાઈટ જોઈને જ કંટાળો આવે યાર.
બ્લેક પેપર નાખ્યો ને વ્હાઈટ વ્હાઈટ
એને મર્યા કહેવાય મર્યા કહેવાય હા અંગ્રેજીની ઓલાદ.
અરે હામે આવો થોડુક. શું કરીએ હ આદત છે મજબૂર રહ અમે ઘેર જે વર્ષો વાપરતા હોય એની. જો
હમ હમ.
કોઈ ની બોલો ને મજા કેવાય.
એટલે મને ખબર તો પડે જ તમે બોલો એટલે નઈ પડતી એવુ નઈ. ડોબ્બી નહી. તમે શું બનાવ્યું તું?
ને કઢી, ખીચડી, શાકને રોટલી.
એટલ બધું બનાય દુંારું શાક બનાય દું.
શાક તો બનાવ્યું નતું બપોર નું પડ્યું તું થોડુંકથી મેં તો ખે લી તું એ શાક મમ્મી. કડીી ખીચડીની રોટલી ખાી જાણ. બાપર ની સુૂકી ભ બાજી પડી ત.
તમને આવડે છે એવ બનાવતા ઘડીી એવ બધું આવડે.
ડા.
હ.
એટલે હું કઉ છું તો રોટલા છે ઓલમોસ્ટ ઓલમોસ્ટ એટલે બધ રોટલો બી ટ્રાય કર્યો છે. બની બી ગયો છે પણ મેં અંદર મૂક્યો ને આઈ થિક શું કેવાય કલણમ નાખ્યો ને. પછી ઉડે જ નહીિ મારાથી બાકી ગોલ કમ્પ્લીટ બની ગયો તો મારાથી બધું થઈ ગયું.
હમ.
બોલો.
અ નહી.
તેમમ કઈ ને.
આ તો બકટ બગ બધી જરું દુઃખ.
હા.
પગ એવું બધું દુખ.
કે્યા.
ઓને ગયામ બહ દુખે છે આવેે.
મોઉુ સ્પ્રે આવે એ લગાવી દેવાનું ને સ્પ્રે મારી દેવાનું.
રોજ દુખ હૈ પગ દુઃખ હૈ.
હ.
માથું ને એવું બધું દુઃખાય છે કંટાળા હો
હ બીડી ગઈ.
હા.
ક એમ તો એક સીવી ગોળ આવે છે મને નામ નથી આવતો ભૂલી ગયું.
વિથ સેક્શન ફાઈવ હંડ્રેડ એડવાન્સ.
નાા એ તો પેલી એ ન આવે તો મારે દુકવામાં બી કામ લાગે. પણ એ વધારે શરદી થઈ હોય ને તો વધારે અસર કરે. બક છે ગોળી નામ નઈ ખબર મને મેડિકલ માંથી બધું રાખવાનું જરૂર જો કે હું તો નઈ કરતો ગોળી.
ગોરો ના કરો એટલું સારું કેમ કે પછી ટેવું પડે બધું થાય એટલે ગોરે કરવાનું થાય. ના ઘરો એટલું સાર બીયું કઈ.
હ હમ.
બલો તમે.
કઈ નહી.
એમ કર.
તું શું બોલું એક સેકન્ડ ચાલું રાખજો.
બોલો.
અત્યારે ઘરે ખબર છે તમે વાત કરો જેમ મારી જોડે. મીન્સ કે વાત કરો છે.
હમ.
ઓકે.
તો શું કરો છો ક ક્યાં છો ક્યા તમે તમારી પ્રાાઈવેટ રૂમ અલગ છે.
ના મારીનમા બેનની એવી છે.
હા હા તમારી બેન બી તમારા જોડે જ છે એવું છે.
ના એ તો બહારઊઘી જાય છે તો નહી હારી
હા હા.
તે મને મારે માં કરતા મોટી છે એટલે મારી છે મારી હારે.
તો શું કરવાના તમારતો માર ખાઈ જાવ આમ તો બાર તો બહુ બોલો છે નહી બોલાતું. બાર તો કેમ ના ઓલાય
બેન છે મારી.
હાં.
બેન છે મારી એટલે
બેન છે તો શું થયું.
હમ દસ વરસ મોટી જ મારતી રિસ્પેક્ટ મા ઘરનું પગથીયુ છોડું ને પછી હું રાવણ બની જાઉં પણ એઝ અ ઘરમાં હોય ને. ત્યાર સુધી કઈ નહી ચાલુ રાખજો.
હું.
મોક્ષ બી ના મલે.
આલો.
બોલો.
કઈ નઈ બોલો બોલો.
મોર્નિંગમાંશેની તૈયારી કરી છે.
ચોરીશ.
સરી બટા કરંગ નઈક
હા.
એવ છે હ
હમ.
એમ બાાર છે નઈ એમ રિંગન ખવાય છે બ એ
મેં ના પાડી દીધું બગા મારું ટિફિન કાલ બનાવતા જ નહી.
તો કોનું કોનું બનાવજ ટી
મા પપ્પા ન મા બેન નું. ભાઈ ન ભાઈ તો આને જમીન જશે.
હા હ.
હા પણ રૂટી ભિન બ ભિન નહી બનાવાનું કહો. ડેડા બે ના બેના
તો
હાલે રજા ન જાવ આ.
એ એ બપોર કીધું એમાં એક દિવસમાં તો બાર નું ખાન છોડી હોય દીધું એવુ
નહી કાતી પૂછી જો કોઈ ભી
ક ખાવ તો પછી તમે મોર્નિંગ માં ઇટિંગ કીધું ને તમે મને કે બાર નું ખાવા જોવે છે કે આમ ને તેમ કવું છું.
હાય ખઉં છુંને તો કીધું ભાવે છે એવું કીધું તું ખઉં છું એવું મેં શબ્દ યુઝ બી નહીં કરે.
કઈ નહી સોરી ચલો મને એવું મને મારા માઈન્ડમાં એવું આવું. પણ હું શું કેતો હતો બહાર ન ટ્રાય તો કરો એકમાં મેં કીધું હત એની જગ્યાએ એક ડિશ તો ટ્રાય કરજો.
કરી શું મેંં બેને કીધું કે તું રજા પાડુ અથ ત રજા એટલે મને કે આપડે જોઈએ આવશે મારો હસબેન્ન બે ચાર દિવસમાં
હા તો પછ મે કીધું એ જગ્યાએ લઈ જ જો
કે પેલો ગોગ્યા વાડું.
હા, અને પફ ખાવા હોય તમારે તો, તમે કોલેજ તો જાઓ છો જ. હ બાકી તમારું વાન્યા વાળ બી બે ત છે એક બેકરી એમાં હું, તમને લોકેશન આપું. જિગ્નેશ જાર છો વારો જો.
ના રે
સર્કલ નહી આપ સાઈડ વાન્યવાડથી આપણ સાઈડ આવ ને તો સામેની સાઈડ ડોયરું છે પાલૂ બેકરી કરીને બોબીન લઈ જવું એમ કે થઈ કરતા જ વાંડયાવાર થઈ ગયા. તમે કોલેજની બહાર જ લાલભાઈ છે સામે હા, દાલબાટી વાળાને જોડે છે ખબર છે તમને? કોક વાળો
ખબરને, કોઈ આઈડિયા નહી હોય.
અરે! એક તઈ બહાર જ છે. તઈ સામે
હું કાલે કોલેજ જઈશ, ને બધું જોઈશ ને પછી હું તમને કહીશ.
હા, કોલેજ જાઉને એટલે કોલ કરજો. હું તમને બતાવી ઓકે. એ કાલ કે હું કાલે લગભગ હું કોલેજ આવવાનો જ છું. મારા ફ્રેન્ડ ને લેવા, ભાઈ ને લેવા.
હમ્મ
હા.
ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ?
તારું ગુજરાતી છે લગભગ તમે ઈંગ્લિશ છો ગુજરાતી
ગુજરાતી.
પણ હું કેટલા વાગે આઈશ મને ખ્યાલ નહી. એ છૂટે એટલે મને ફોન કરશે, એટલે હું લેવા આવીશ. પછી તમે કેટલા વાગે છુટો છો?
સાડા દસ.
એવો આઈ થિક, સાડા દસે જ જાય છે. ખ્યાલ નહી રહ્યો હોય, છોડો ને. પહેલી જ સાડા દસની છોટી દેવાય, એટલી કેટલી બે કે ત્રણ કલાકની જ કોલેજ હોય, તમારે
બે જ કલાક, બે અઢી કલાક, આઠથી આઠ વાગ્યે જવાનું ને સાડા દસે છૂટા.
મારા નસીબ નહી મારે કોલેજ કરવી તી પણ ના મેડ પડ્યો? હા, ટ્વેલ્થ પાસ છું, પણ પછી મમ્મી કે આઈટીઆઈ કરી નાખો. બધા ઘરેથી પેસર આપી દ આઈટીઆઈ કરો. એ એટલે પછી આઈટીઆઈ કરી દે. અત્યારે આઈટીઆ બી ક્લિયર થઈ ગયું. સીએનસીના ક્લાસ પર ક્લાસ બી ક્લયર થઈ ગયા હતા. એના થ્રુ તો હું જોબ લાગે તો પણ અત્યારે મેં જોડીને થોડુંક
છોડી દીધી ને બીજે લાખ મોટું દવા કોણ.
અંળ પેલું પેન જશો એટલે દેખાશે અમે જ છે. અહીંગળ જ છે. આ જે વંડો છે ને સામે વાળો આ ગેટ એ દવાખાનાનો જ છે. આપણે મંદિર છે, મંદિરની સામે જ ગેટ છે. એક મિનિટ રસ્તો નહી હોય, જોઈ લેજોની દવાખાનું ત્યાં જ છે. હલો. બોલો.
હોને, તમને કેમ આટલું બધું ગમે એક વાત કો. હલો.
હા.
સાચું બોલજો.
હા, બોલો.
તમને કેમ? આટલી બધી વાત કરવાની ગમે મારી જોડે.
અરે યાર. હું તમને એક વાર જો ચોખ્ખું
તો ઠીક વાત છે.
ન જો. આજે હું તમને સાચું કહી દઉં અત્યારે તમને ભલે જે લાગે ખોડું લાગે તોય અને ના લાગે તોય સમજો. મેં હું તમને મેં તમને પેલા કીધું તું એજ રીઝન છે. હું અમાર વાળ જો વાત કરું છું ને તો મને કંટારો આવે સિરિયસ તમારે વા કર મ કં- - ારો નહી આવતો કેમ કે તમે છે ને હું તમને જાણતો જ નહી પેલી વાત જ એ છે એટલા માટે કેટલો ટાઈમ ટ જોઈ લેજ મને પછી હ દસ મિટ થઈ ગય ચાલો પછી કોલ કરોજમેન્ટ ઘરેથી ફ ઓકે
હાર સાર હાર ઉભા રહો એક સેકન્ડ ઉભા રહો.
હા
થઈ ગયા હ વાંધો નહીં.
હા હું મેસેજ કરું એટલે પછ રીપલા આાલ આવ્યો કે ડાયરેક ફોલ ના પ ઘરે હું ફોન આપું છું મમ્મી ને વા કરવી છે તારા જોડે ઓકે ભાઈ હા